બસ મજામાં તમે કેમ છો.
બસ એકદમ મજામાં એમ આજે મેં કીધું આપણેે એમ સ્વ પ્રેરણા કેવીી રીતે જાળવી રાખવી ને. એ પર વાત કરી એમ તમને આમ શું એવું કદી થયું છે. કે આમ શરૂઆતમાં તો બહુ ઉત્સાહ હોય પણ આમ થોડા સમયમાં જ બધું ઠંડુ પડી જાય છે.
હા હા ઘણી વાર આવું થાય છે અને ખાસ કરીને છે ને જયારે. આપણે કોઈ આમ નવું લક્ષ્ય નક્કી કરીએ ને ત્યારે શરૂઆતમાં ખુબ જ પ્રેરણા હોય. અને પણ પછી છે ને ધીમે ધીમે આમ ઉત્સાહ છે ને ઓછો થવા લાગે છે.
તો પછી સ્વપેરણા જાળવી રાખવા માટે આપણે શું કરવું જોઈએ.
જો મારી છે ને દ્રષ્ટિએ સૌથી પહેલા તો લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. જો લક્ષ્ય જો સ્પષ્ટ નહી હોય ને તો પ્રેરણામ ટકતી જ નથી.
હમ એતો સાચી. છે પણ આમ ક્યારેક આપણે લક્ષ્ય સ્પષ્ટ હોવા છતાં પણ મન નથી લાગતું એ વખતે શું કરવું જોઈએ
અ છે ને એ સમયે આપણેે છે ને આપડા શા માટે પણ ધ્યાન આપવું કે આપણે આ કામ શા માટે શરૂ કર્યું હતું એ યાદ કરવું જોઈએ
હા એ તો છે કારણ કે જય્યારે આપણે આપણા કારણને યાદ કરીએ ને ત્યારે આપણને ફ ફરીથી એનર્જી મળે છે.
હમ હમ એ તો છે જ. કે આમ એનર્જી મળે પણ છે ને એની બીજું એક મહત્વનું વાત એ કે મોટા લક્ષ્યના છે ને નાના નાના ભાગોમાં વેચી દઈએ ને તો. ચારુંર્યા
હા કેમ કે છે ને મોટા લક્ષ્યોને જોતા જ ડર લાગે છે પણ આમ નાના નાના સ્ટેપમાં કામ કરીએ તો સરળ લાગે છે એમ.
એકદમ સાચું છે હા કે આમ નાના નાના લક્ષ્ય પૂર્ણ કરીએ ને ત્યારે એમ ખુશી મળે એટલે કેવું કે આગળ વધવા માટે આમ પ્રેરણા બી મળે. તો તમે ક્યારે પ્રેરણા માટે કોઈ રૂટીન બનાવે છે બનાવ્યું છે તમે
હ હું છે ને રોજ સવારે થોડો. સમય પોતાના પોતાના માટે રાખું છું તેમાં હું વિચારું છું કે આ આજે શું કરવું ને શું નહીં.
ઓ એ તો બહુ સારી ટેવું છે, હ હું ક્યારેક લખીને પણ આમ બ ધું રાખું કે કેમ નુ શું કરવું ને એવું બધું.
હ લખવું ખુબ જ અસરકારક છે, જયારે આપણે એમ લખીએ છીએ ને ત્યારે આ પણા વિચારો જે છે, એ વધુ સ્પષ્ટ થાય છે.
હ અ એ તો છે જ હ અને કેવું કે અં ક્યારેક લખીને સારું કે એ તો સારી ટેવ છે. અને. હું તો ક્યારે લખવું એ તમે કીધું એ બરાબર જ છે ને લખવું ખુબ જ એમ અસરકારક. છે, જયારે આપણેે લખીએ છે ને ત્યારે આપણે વિચાર વધુ સ્પષ્ટ થાય ને એવું છે.
હા એ એ તો સાચું જ છે, ક્યારેક તો આસપાસના લોકો પણ આ પણને નિરાશ કરી દે છે.
હા એ સાચું છે, એટલે જ તો આમ સકારાત્મક લોકો સાથે રહેવું જોઈએ આ પડે.
હા એ તો છે, એટલે કે આમ આપણું એટલે જે હોય કે એન્વાયરમેન્ટ એ પણ આમ પ્રેરણામાં મહત્વનું છે ને?
હા બિલકુલ જો આપડે આમ નકારાત્મક વાતાવરણમાં રહીએ ને તો પ્રે પ્રણા જાળવી રાખવી બહુ મુશ્કેલ થઈ જાય
હોય એ તો છે અને મોબાઈલ હોય સોશિયલ મીડિયા એ પણ મ ધ્યાન ભંગ કરે છે ને?
હા તેથી કેવું કે સમય નું આમ સંચાલન છે ને ખૂબ જ આમ જરૂરી છે.
હા એટલે કે આમ જે સીસ શિસ્તતા હોય એ પણ આમ મહત્વનું છે. એ.
હા એ તો છે જ હ અને કેવું કે ડિસિપ્લિન પણ બહુ મહત્વનું છે અને મોટિવેશન કરતા કેવુકે ડિસિપ્લિન વધુ લાંબા સમય સુધી આમ કામ કરે છે.
હા એ તો છે આ આ તો તમે ખુબ સારી વાત કરી કે કારણ કે જે મોટિવેશન હોય એ તો આવે અને જાય પણ ડિસિપ્લન છે એ તો રહે જ છે.
હા બરાબર અને એક બીજું મહત્વનું વાત કે પોતાને રિવોર્ડ આપવો.
રિવોર્ડ એ કેવી રીતે મદદ કરે?
જયારે આપણે આમ કોઈ કામ પૂર્ણ કરીએ ને ત્યારે પોતાને નાની નાની ખુશીઓ આપી એને તો આમ મન ખુશ રહે અને આ ફરીથી કામ કરવાનો આમ ઉત્સાહ જાળવી રે કે કરવાનું ગમે.
હા આ તો આમ મજાની વાત છે એટલે કામ અને આનંદ બંને સમાન રહે છે.
હા બેલેન્સ ખૂબ જરૂરી છે, વધારે દબાણ પડશે ને પ્રેરણા ઘટાડી દે છે.
હા પણ વચ્ચે આમ છે ને આપણેમ બ્રેક લેવું પણ જરૂરી છે.
હા ચોક્કસ સતત કામ કરતા થાક આવે છે એટલે કેવુકે વચ્ચે વિરા મ લેવો જોઈએ જ.
હા અને શું તે ક્યારે આમ નિષ્ફળતા આવે ત્યારે તું શું કરું છું?
હું છે ને એને શીખવાનો એક મોકો માનું છું.
અ ખુબ સરસ એ તો આમ સકારાત્મક દ્રષ્ટિ કોણ છે.
હા કારણ કે કેવું કે નિષ્ફળતા અંત નથી એ તો શીખવાનુ એક ભાગ છે ને.
હા એટલે સેલ્ફ બિલીફ પણ એટલું મહત્વનું છે.
એકદમ એકદમ જો આપણને પોતાના પર વિશ્વાસ નહી હોય ને તો પ્રેરણા ટકી જ નહી શકે.
હમ ને આમ પોતાની જાત જોડે વાત કરવાનું પણ આમ અસર કરે છે ને
હા અને એ તો છે જ કે પોતાની જાત જોડે વાત કરવાનું અને આપડે પોતાનું શું કહી એ બહુ મહત્વનું છે કારણ કે સકારાત્મક સેલ્ફોક રાખવી જોઈએ જ
હા એટલે કે હું કરી શકું છું જેવી વાતો હે ને
હા એ છે ને મનને આમ મજબૂત બનાવે અને આમ તમે શું માનો છો કે મોટિવેશન ક્યાંથી આવે
મોટિવેશન તો છે ને આમ અંદર થી આવે બહારની વસ્તુઓ તો ખાલી માત્ર મદદ કરવા માટે જ છે.
હા એટલે સેલ્ફ મોટિવેશન સૌથી એમ શક્તિશાળી છે.
હ એકદમ બરાબર અને તેને જાળવી રાખવા માટે આપણે સતત પ્રયત્ન કરવો પડતો હોય છે.
હા એ તો છે જ તમારી વાત અને આપણે છેલ્લી વાત હમણાં કરી એ પછી જે હું વિચારતી હતી કે મોટિવેશન રાખવું ખરેખર એટલ મુશ્કેલ કેમ લાગે
હમ કારણ કે મન સ્થિર નથી આપણું કોઈનું ક્યારેક આમ ઉત્સાહ હોય ક્યારેક ના હોય એ માનવીય સ્વભાવ છે એટલે એના કારણે થઈ શકે હ
તો શું એનો અર્થ એ થાય કે મોટિવેશન પર આધાર રાખવો જ ના જોઈએ
અ આમ તો જોવા જઈએ તો હા અને ના બંને એમ તો જવાબ છે ને કેમ કે મોટિવેશન જરૂરી છે પણ મ મોટિવેશન પર નિર્ભર રહેવું એક આમ યોગ્ય વાત ના કહેવાય.
તો પછી શું વધુ મહત્વનું છે.
અ કેવાય ને પેલું કન્સિસ્ટન્સી સી એમ રોજ થોડું થોડું કરવું ભલે ને મન હોય કે ના હોય ગમે તે થાય આપણે થોડું થોડું તો કરવું જ જોઈએ
એટલે કે મૂળની રાહ જોવી નહીિ એવું છે ને
હા બિલકુલ ના જોવી જોઈએ જો આપણે મૂડ પર કામ કરવાનું રાખીએ બરાબર તો એ કામ તો ક્યારેય પૂર્ણ થાય જ નહીિ કારણ કે આપણું મન તો ચણચળ છે કદી મૂળ હોય ના હોય.
આ તો સાચી વાત છે હ ઘણી વખતે છે ને આપણે વિચારીએે ને કે કાલેથી કરીશું પણ એ કાલે ક્યારે આવતું જ નહી હ
હ હા એ તો છે જ હ આપણે પણ એ ક્યારેય કાલ તો આવતું જ નથી તો આજથી જ શરૂ કરવું એ જ કરવું જોઈએ સાચો ને
હમ એજ તો અને નાનું શરૂ કરવુંય્ અને મોટા બદલાવ એકસાથ લાવવા જોઈએ તે આમ થાકી જઈએ એવું છે.
હ એ તો છે આમ અને આમ તું ક્યારે આમ પેલું વિઝ્યુઅલાઈઝેશન કરું છો.
હા હું છે ને મારા લક્ષ્યને મનમાં આમ સ્પષ્ટ રીતે જોઈશ અને એથી છે ને અંદર થી આમ એનર્જી મળે છે.
હ હા એટલે કે આમ કેવાય ને કે ભવિષ્યને આમ આપણે મગજમાં ઈમેજી છે. ઇમેજન કરવું અને એ આપણને આમ ઘણું બધું મોટવેટ કરે છે.
હા ખાસ કરીને જયારે આપણે આમ સફળતા અનુભવતા હોઈએે ને તેવી કલ્પના કરવાની
હમ પણ ક્યારેક તો આમ નકારાત્મક વિચારો પણ આવી જાય છે.
હા એ સ્વાભાવિક છે જુઓ પણ એ વિચારોમાં આમ ફસાઈ જવું નહીિ એ વસ્તુ છે.
હ હ એટલે જ તો વિચારને આપણે આમ કંટ્રોલ કરવાના બદલે આમ ઓબ્ઝર્વ કર કરવા જરૂરી છે
એકદમ એકદમ આપણા છે ને આપણા વિચારો નથી આપણા છે ને એના ઓબ્ઝર્વ ખબર છે એવું છે
હ આ તો બહ ઊંડો વિચાર છે
હા એટલે તો અને કેવું કે આ અને છે ને આ સમાજથી આમ સ્ટ્રેસ પણ ઓછો થાય છે આ સમાજથી
હ હ એ તો છે હા આમ આ બધાથી તો થાય જ છે પણ આમ કદી તે જર્નલાઈઝિંગ કર્યું છે જર્નલિંગ કર્યું છે
હા રોજ ના હોય તો પણ અઠવાડિયા માં થોડા દિવસ તો લખું જ છું હહ
ઓ એથી શું ફાયદો થાય પણ આમ
મન હળવું થાય અને ક્લેરિટી મળે એનાથી
ઓહ એટલે કે આમ અંદરના વિચારો બહાર આવે છે હે નેમ
હા અને આપણે કેવું કે પોતાની સાથે આમ વધુ જોડાઈએ છે એનાથી
હમ અને હું તો એટલું માનું કે આમ આપણા પોતાની જાતને આમ મોટવેટ ને કોઈ થી ઇન્પાયર કરવું હોય ને તો આપણે આમ કોઈના એવા વિડીયો જોવા જોઈએત્યારે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બધ હોય કે આમ જે એવા વિડીયોઝ હોય કે આપણને ટ કરે એનાથી આપણે જો જોઈએ કે સાંભળીએ ને તો આપણને ઘણું બધું મોેશન મળે આપણે જે કામ કરવું હોય એ આપણે કરી શકીએ છીએ તારું શું પાલવું છે
કે ઇન્સ્પિરેશન છે ને ટેમ્પરરી હોય અને એક્શનમાં બદલવું બહુ મહત્વનું છે એ વસ્તુ આપડે ધ્યાનમાં બહ રાખવું જોઈએ
હમ એ તો છે જ હવે તોુંને આ બધા વાત કરવાથી બહુ મોટિવેશન આવે તારછોડથી વાત કરીને મને બધું ખૂબ જાણવા મળે મળળ્યુંહ
હા હા સેમ
સારું
સારું મળીએ ભાઈ